પરેશ કુમાર પરેશ પરેશ કુમાર. કેમ છો?
બસ મજામાં એકદમ.
શું કરો છો ભાઈ?
વોટર પીએ છીએ પાણી
ઓહો વોટર અને એમાં પીવાનું પાછું એમ આ તો આમ કેવાય ને જોરદાર કેવાય એમ
પાણી તો પીવું જ જોઈએ.
હા પાણી તો પીવું જ જોઈએ સો ટકા આજે થોડીક સંસ્કૃતિ વિશે ચર્ચા ચર્ચા કરવાનો વિચાર આવયો તો સાસ કૃતિ વિશે
સંસ્કૃતિ ભારતીય સંસ્
હા ભારતીય સંસ્કૃતિની જે પરંપરાઓ જે રહેલી છે.
બરાબર.
એના વિશે થોડી ચર્ચા કરી.
સરસ કેવાય.
હા તો તમને શું લાગે છે ભારતીય સંસ્કૃતિ આજે ક્યાં જઈ રહી છે ને પેલા ક્યાં ક્યાં હતી?
આજે બંને રસ્તા પર જઈ રહી છે સારા રસ્તા પર પણ જઈ રહી છે. અને યુવાનો થોડાક જે જેના વિચાર નથી મળ્યો એ લોકો ખરાબ રસ્તા ઉપર પણ જઈ રહ્યા છે.
સો ટકા સાચી અસ તો વિચાર કેવી રીતે લેવો જોઈએ એમ જો સાર સારા જગ્યાએ જઈ રહી છે એનો મતલબ વિચારથી વિચાર થી જ આવે ને સંસારી સં તો વિચાર ક્યાં જઈને લેવો જોઈએ અને
સારા સારા કાર્યો થતા હોય એવામાં પણ ભાગ લેવો જોઈએ કે બેસવું જોઈએ. સાંભળવું જોઈએ.
અચ્છા એવું હોય એમ
હા.
તો શું વ્યક્તિ સુધરી જાય એવું.
સુધરી તો ના જાય. પણ એ વિચાર તમારે ના ના લેવુંને. સતત વિચારતામાં ત્યાં બેસતા રહો સતત
હા.
એક દિવસે બે દિવસે એક અઠવાડિયે એમ સતત તમારા મગજમાં એ વિચાર ફરે તો માણસ સુધરી શકે એમ
અચ્છા મતલબ તમે એવું કેવા માંગો છો કે નાના બાળકને ભણવા મૂકીએ તો એક દિવસ બે દિવસ ચાર દિવસ
એ સતત હા એ એ સતત હા હા સતર એકનીક જગ્યા બેસે તો આવડે એમ પછી એક દિવસ જાયને દસ દિવસ ના જાયને વળ પાછો એક દિવસ જાય બે દિવસ ના જાય એ ના આવડે
તો એ પોતે સુધરે તો સંસ્કૃતિ કઈ રીતે સુધરે
ના એવું નહી આપે ઉદાહરણ આપ્યું સંસ્કૃતિ સુધારવા માટે તો પેલા તો તમારે એવી જગ્યા જવું જોઈએ કે જ્યાં તમને સારા વિચારો મળતા હોય પછી એ વિચાર ન તમારે એપ્લાય કરવો જોઈએ
બરાબર
તો સુધરી શકે ને સંસ્કૃતિ
હું એકલો વિચારે એપ્લાય કરી દઉં
હમ
બરાબર મેં જે સ્ટડી કરી મતલબ જે જગ્યાથી મે વિચારો લીધા એ વિચારો થી મારો વિકાસ થઈ ગયો માની લો હું સુધરી ગ્યો હું થોડુંક ખરાબ કોઈ કર્મ કરતો હતો તો મને ત્યાં જવાથી રોજ મારા મગજમાં પેલુ થયુ કે આ ના કરવું જોઈએ હું વ્યસન કરતો હતો માની લો તો વ્યસન મેં તો બંધ કરી દીધું પણ હું બીજાને કહું તો બીજો તો વ્યસન બંધ કરતો જ નથી
તો મારા ઉપર એપ્લાય થાય પણ બીજા ઉપર તો કઈ રીતે એપ્લાય કરવું
બીજા ઉપર બીજા પર એપ્લાય કરવા માટે તમારે સતત એને મળવુ જોઈ જેમ તમને વિચાર સ્થિર થયો મગજમાં કે ખરેખર મારે વ્યસ ન છોડવુ જોઈને તમે છોડ્યું એ વિચાર એને પણ એક દિવસ આવશે ભગવાન એનો પણ સ ક્રુ ફેરવે એમ
અચ્છા સ્ક્રુ ફિરવે એમ હા તો બ હા મેં નવી વાત સાંભળ એટલે મને એવુ લાગે કે આવુ હોય હોય એમ
હ એટલે એજ કેવાય એમ આપણે દેશી ભાષામા એમ કે ભાઈ સ્ક્રુ ઢીલો હોય તો પછી એ ફિટ થઈ જાય એમ સતત સતત વિચારી એક વિચાર તમારા મગજમા આવે તો સ એ સ ક્રૂ ફરે એમ અને ખરેખર એ તો ચમક કેવાય
હમ હમ
ભગવાન પણ આમ આપણે જે ધારીએ કરતો હોય એમ પણ આપડાને વિશ્વાસ હોતો નથી નરસિંહ મહેતાને એમનો વિશ્વાસ હતો કે અમારો મોમેરો ભરસે જ એમ ઘણી વખત આમ કામ કરેલુ અને આપડુ ભગવાન કામ કરવાની આપણે નોંધ નથી રાખતા
સાચી વાત છે
હમ
પરંતુ આ મને આપડો તો મેં વિચાર્યું કે સંસ્કૃતિ આપણા થકી આપણે જે જે વિચાર કરી ને જે પ્રમાણે આપણે સેટઅપ જે લગાઈએ
હું
એ પ્રમાણે આપણી સંસ્કૃતિ સુધરે પણ બીજાને સુધારવા માટે તો બહુ ટફ મહેનત કરવી પડે એવું કેહેવાય.
હા.
કારણ કે અ આપડે તો ધારો કે બેસતા થઈ. ગયા પણ સામે વાળો કોઈ વિચાર લેવા તૈયાર જ નથી ને પેલા તો.
નથી એ તો આપડે ક્યાં હતા પેલા તો.
એ સો ટકા વાત સાચી છે પણ એને બેસાડવા માટે આપડે પણ કેટલું આમ એના ડીપમાં ઉતરવું પડે એના સાથે એક એકદમ પ્યોરલી મિત્રતા કેળવવી પડે.
હા એ હાાઈ દસ
સો ટકાને. એટલે એમની સાથે પ્યોરલી મિત્રતા કેળઈ જાય. પછી એ કમ્પ્લીટલી આપણા વિચારો સાથે. એના વિચાર મેસ થ થવા લાગે બરાબર. અને પછી એ આપણો વિચાર. આપણા વિચાર ને એ વ્યક્તિ માન્ય કરે કે ના આ વ્યક્તિ સાચો. સારો છે અને પ પછી એ આપણે જે જગ્યાએ જતા હતા અથવા જે જગ્યાએ જઈએ છીએ એ વિચ ત્યાં વા તૈયાર થાય પછી જ
હારે મિત્ર તો તો કેળ બી જોઈએ.
હા પછી એ રેગ્યુલર ત્યાં બેસતો થાય. અને પછી જ એની અંદર ચેન્જિંગ આવવા લાગે. બરાબર અને તો. હા તો આવી જ રીતે દરેક લોકો. નું ચેન્જિંગ થાય.
હમ હમ બધો ટાઈમ જાઈ. સાચી વાત છ
અને આવી રીતે જો વિવેક વિવેકાનંદે આવા સો નચ ગેતા માંગ્યા હતા. તો કે મારે આવા સ્ટોન અચી કતા જોઈએ છે હું તો આખા વર્લ્ડ ને બદલી શકું એટલી હિંમત છે મારામાં
હમ હમ
તો જ આ વસ્તુ વિવેકાનંદે આ રીતે કર્યું હતું. એમને બહુ પ્રયત્નો કર્યા. પણ એ પોતે એકલા જ હતા એમ
હશાચી છે
પણ આવા
પણ એમણે શો ગ્યા શો ગ્યા.
હમ. તો ઈજી થઇ જાત અને એનું સોલ્યુશન બે અમુક લોકો એ આપ્યા છે. જેમ કે પરમભુજે પાંડુરંગ શાસ્ત્રી આપ્યા છે. આવા અસંખ્ય નચી ગતા ઉઊભા કર્યા છે એમ
હમ હમ
અને કોઈ એવા બીજા પણ પંથો છે ચાહે ગાયત્રી પંથ હોય. ચાહે આ અદાલત ચાલે છે ને દાદા ભગવાન.
હમ આખ્યા
હા તેઓ પણ ચાલે છે તો કેવાનો મતલબ શું છે દરેક જગ્યાએ. અતાર તો પીરસાય જ છે એમ.
બરાબર.
કોઈ કોઈની પદ્ધતિઓ અલગ શે. અને એના જે સંચાલકો તો હોય જ છે. ત્યાં જઈને વિચાર લેવો એ જરૂરી છે.
હા એ બરાબર સાચી વાત છે અને લેવો જ જોઈએ એમ.
બરાબર તો જ તમારી અંદર ચેન્જિંગ આવે અને કંઈક આપ પણા જીવનની અંદર જે નવીનતા જે નવીનતા કેહેવાય એ હોવી જોઈએ એમ.
સાચી વાત સાચી વાત.
શું તમને બીજું કઈ લાગતું હોય સંસ્કૃતિ વિશે તો કઈ શક
ના સારું સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ બવ જૂની કહેવાય. ભારતી સંસ્કૃતિ ખરેખર એના જેવી કોઈ સંસ્કૃતિ નથી. કારણ કે તમે જુઓને આજે આ ભાઈ, માતા, પિતા. હમ્મ. પતિ, પત્ની આ બધ બધાનો પ્રેમને બાળકો બધું કેવું છે જેમ કે પીલું છે એમ. જે એવું વિદેશમાં નથી.
બરાબર ત્યાં તો એવું કેવાય હે ને કે પત્નીને પત્ની કરવી હોય ને તો એ અગિયાર મહિનાનો કરાર હોય.
હા.
ત્યાં માતા પિતા જેવું તો કશું છે જ નહી. પત્ની જેવું કશું નથી બાળકો જેવું
બસ ખા ખઓ, પીવો, મજા કરો અને અ બસ કમાવ બસ એટલું જ. ન્યા રાક્ષસી વૃતિ કહેવાય.
હમ્મ, સાચી વાત છે ત્યાં આખી સંસ્કૃતિ જ અલગ છે.
શી વૃતિ કેવા હા.
અને અહિયા તો શું છે જુઓ કે દીકરો મા બાપે દીકરો મોટો કર્યો
હા હા.
ભારતીય સંસ્કૃતિ એવું કે દીકરો મોટો થયો તો હવે દી દીકરાની ફરજ છે કે મા બાપ ની સેવા કરે એમ.
કરું જોઈએ.
કરવી જોઈએ. તો આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે અને આજે પેલા જો લૂંડ ફાટ થતી
હા એવું છે તઈ.
અત્યારે લગભગ નથી થતી એમ આ મોટા ક્રિમિનલ્સ ને બધું થાય છે ક્રિમિનલો પડ્યા છે. કારણ જે નોર્મલ નાના પાયે જે થતી હતી ગામ ગામમાં ચોરીઓ થવી એ બધ ધુ જ લગભગ બંધ થઈ ગયું એમ. તો સાના કારણે બંધ થઈ ગયું? તો આપણા જે ઋષિમુન ઋષિ ચી મુનિઓ એ સારા વિચારો આપ્યા. ધીરે ધીરે ધીરે કરતા એ એપ્લાય થયા. બરાબર એમાં ચાહે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પણ આ આવી ગયા જે ગામડે ગામડે વિચારો આપ ડે એમ અને જેના કારણે જે ચોરીઓ થતી લૂટફાટ થતી એ બધું ધીરે ધીરે ઓછું થઈ ગયું. બરાબર તો આપણું અ સં પ્રકૃતિના વિષય ઉપરની વાત કરી તો શેલ્લે નિષ્કર્ષ તો એક નીકળ વિ ત્યારે એમ.
બરાબર.
તો મેન વિચાર છે તો વિચાર જ વ્યક્તિ લેતો નથી અને મે આજની આજની ભેઢી જોઈએ ને તો મોબાઈલમાં જ રચી પચી હે. હવે જો નાનું બાળક જ મોબાઈલ લઈને બેસી જાય તો ભારતીય સંસ્કૃતિ વિશે તો કશી ખબર જ નથી. અ એ તો છોડો પણ ચાર એટલે શું એ ખબર નહી પડે તો એનું એનું માનસિક લેવલ ક્યાં જશે
સાચી વાત છે આપણે પેલા મહાભારતની સિરિયલ જોતા એમ
હમ સાચી વાત રામાયણ જોતા મહાભારત જોતા જોતા આ જોવાથી આ જોતા નથી કશું જાણતાય નહિ મહાભારત એટલે શું એ ખબર નહિ કે કૃષ્ણ હતા કોણ હતા શું હતા એમ બરાબર રામાયણ ના રામ કોણ હતા એટલે આ બધું જ ભારતીય ભારતીય સંસ્કૃતિને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને વિચાર લેવા જોઈએ જેનાથી આપણું જીવન એક સારા એવા રસ્તા ઉપર જઈ શકે એમ અને આપણી જે બૌધિક બૌદ્ધિક ક્ષમતા છે બૌદ્ધિ નું લેવલ એ વધી શકે કેમ અને મે મેતો તો એવું થોડું એપ્લાય પણ કરેલું છે ભાઈ
શું
અ જેમ કે સમજો કે આપણી અંદર તો બુદ્ધિ ક્ષમતા બધું આવી ગયું
આવ ગઈ બરાબર
બરાબર હવે આપણા સામેના વ્યક્તિ પ્રયત્ન કરો છો તો કઈ રીતે આવશે જેમ કે મેં આપણા છોકરુ એના ઉપર એપ્લાય કર્યું કે પેલા જ પેલા બીજા ધોરણમાં જ એને ઈંગ્લિશ આવડવું જોઈએ એમ તો એવા અમુક અમુક સ્ટેપ તમે એને આપો તો આવડી જાય મતલબ એ પણ એક વિચાર જ છે એમ
હા સાચી વાત છે જો અમારા એ વિચારના ક કંઈક એક મસ્ત પુસ્તક લ તું
હમ હમ
તો હાલ જોડી બેઠી જ છેમ બસકી કરવું લગાવયા જાય છે
બરાબર
હ એટલે બધું શીખવાડું જોઈએ
હા તો એનાથી શું થાય એનો જલ્દી માઇન્ડ માઇન્ડ જે જેનો વિકાસ છે માઇન્ડ એ જલ્દી થી થાય જલ્દી થી થાય એટલે એ બધું જ ફટાફટ આવડે એમ
સાચી વાત છે
બરાબર એટલે આવું છે ને જો એનું મગજ પછી પેલા વિડીયોમાં શોર્ટ વિડીયોમ જતુંય ને તો આમ ઊંચા કરવા કરવામાં બધું શું શીખી જાય એમ
સાચી એમાં તો ખરાબ આવે સારું આવે
હ ના શીખવાનું શીખે એટલે આવું બધું થતું હોય છે એમ
હા થાય થાય સાચી વાત છે
અત્યંત આવશ્યક છે એવું આપણી ભારતીય સંસ્કૃતિ વિશે આપણે એવું કહેવું સે શું બીજું કહો
મજામાં એકદમ
તબિયત પાણી રેડી
રેડી રેડી
તો અહિયાં આપડે બાર મિનિટ લગભગ પૂરી કરીએ આપણે બરાબર ને
હા બરાબર છે કોઈ ચિંતા નહી.
હા અને પેમેન્ટ લગભગ આજે આવી જશે જે પણ બન્યું છે તે. એવુ અમારું માનવું છે.